કેમ છો?
બસ, મજા. મજામાં, મજામાં તો આજનો આપણો ટોપિક કઈક એવો છે કે, ખુબ જ અત્યારે લો લોકો, તમને ખ્યાલ હશે કે અત્યારે આપણો એક તહેવાર કહી શકાય. કે જે તે હોજ વધારે આવતી હોય છે અને છે દિવાળીની, ઘણા બધા લોકો છે તે અ રજાઓ છે, ખુબ જ સારી એવી મળતી હોય છે અને ઘણા બધા એવા લોકો છે, એબલી કે જે પોતાના માતા-પિતા અથવા તો જે પણ લોકો છે, તે એના પાસે મળવા માટે જતા હોય છે, અથવા તો ઘણા લોકો છે, તે સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કરતા હોય છે, એટલે ઘણા એવા બધા મેં લોકો જોયા છે, અને એક વસ્તુ એમાં, લોકો છે. ખુબ જ કહીં શકાય કે ખોટી કરી રહ્યા છે, જેની વસ્તુ આપણેે આજે થોડી ઘણી ચર્ચા કરીશું કે, ભાઈ, અત્યારે દિવાળી. જયારે હમણાં આવવાની છે, તો દિવાળી માં ઘણા બધા એવા મે લોકો જોયા છે કે જે અ, ફટાકડા ફોડતા હોય છે, તો ફટાકડા ખુબ જ ફડવા જોઈએ, પરંતુ જે પણ નાના-નાના જે ફટાકડા છે, એ ફોડવા જોઈએ. ઘણા બધા લોકો છે, તે ખુબ જ એવા વિશાળ ફટાકડા ફોડતા હોય છે, જેના કારણે ઘણા બાળકો, નાના બાળકો છે, તો નાના બાળકો ના હાથ હ, માં એ ફટાકડો ફૂટી જતો હોય છે, તો ખુબ જ ગંભીર, એક કહીં શકાય કે નુકસાન પોહચતું હોય છે, અને બાળક છે પછી ક્યારે પણ એ બાળક છે, તે પોતાનું જે હાથ છે. ક્યારે પણ એ બાળક છે, એનામાં ક્યારે પછી કોઈ વસ્તુ કરવાની હિંમત રેહતી નથી. એટલે ફટાકડા ફોડે છે, જેના કારણે પછી ધુવાડો થતો હોય છે, તો એ ધુમાડો આકાશમાં જાય, જેના કારણે પ્રદૂષણની સમસ્યા છે, ખુબ જ વધી જતી હોય છે, અને જેના કારણે અત્યારે શ્વાસ લેવામાં પણ ખુબ જ તકલીફ પડી તી. છે, અને પછી ધીમે ધીમે ઘરમાં પણ ઘણા લોકો છે. તો એ ધોવાડાથી ઘણા બધા લોકોને બીમારી, ગળા ના દુખ ખાવા અથવા તો એવી ઘણી બધી બીમારીઓ ઉદ્દભવતી હોય છે, તો મારું એવું માનવું છે કે દિવાળીમાં દરેક વ્યક્તિ એ ફટાકડા સાવચેતી પૂર્વક ફોડવા જોઈએ અને થોડું ઘણું આપડા પ્રદુષણ નું પણ વિચારવું જોઈએ, તો તમે શું કેશો એના વિશે?
સાચી વાત છે, સાચી વાત છે તમારી. અત્યારે લોકો એ દિવાળી નો તહેવાર છે, એટલે ફટાકડા ફોડે, એનું કોઈ પણ પ્રકાર નો વાંધો ના હોઈ, તો એ પણ ફટાકડા આપણે ઓછા પ્રમાણમાં ફોડવા જોઈએ કે જે એવા ફટાકડા પણ આવે છે અત્યારે જે પ્રદુષણ બહુ નથી કરતા તો આપણે એવા ફકા એવા ફટાકડાનો આપણે વધારે યુઝ કરવો જોઈએ જેના કારણે આપડા પ્રદુષણ વધારે થાય છે અને પછી ખોટી બીમારીઓ ફેલાય છે એટલે ફટાકડા એવા ફોડવા જોઈએ જે ઓછું પ્રદુષણ કરે જે વધારે પ્રદુષણ કરતા ફટાકડા છે તેનો આપડે ઓછો ઓછો વપરાશ કરવો જોઈએ અને અત્યારે નાના બાળકોને આપણેે આવા વાલીએ પણ એ ખ્યાલ રાખવો જો ને પણ એવા કોઈ પણ પ્રકારના મોટા મોટા ફટાકડા ના લઈ જવા જોઈએ જેના કારણે તે ફોડતી વખતે ધ્યાન ના રાખે અને એને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય કે બળવાનો પ્રોબ્લેમ થાય તો એવા પછી ફટાકડા એવા ફોડશે ને જો એને કોઈ પણ પ્રકાર ન નુકસાન થશે તો જે એનામાં પછી મોટા થઈને એ જેને ફટાકડા ફોડવા હશે કે એવું કંઈ પણ કરવું હશે તો એવી હિંમત એનામાં નહી રે અને એને પછી ફટાકડાથી ડર લાગવા મડશે તો આપડે એને નાના હોય ત્યારે એને એને નાના એના પ્રમાણમાં ફટાકડા લઈ દેવા જોઈએ એવા કોઈ પણ પ્રકારના મોટા ફટાકડા ના લઈ દેવા જોઈએ જેના કારણે બાળકોને નુકસાન થાય અને એના મનમાં ડર ઉદભવે એવા પણ કોઈ પણ પ્રકારનું આપણેે કામ ના કરવું જોઈએ તો વાલીઓ એ પણ આવી રીતે એનો ખ્યાલ રાખવો જોઈએ અને જયારે ફટાકડા દિવાળી માં ફોડતા હોય નાના છોકરા તો તેની સાથે રહેવું જોઈએ અને તેને શીખવાડવું જોઈએ કે આ રીતે એ કોઈ અત્યારના જમાનામાં ઘણા છોકરાઓ હાથમાં લઈને ફટાકડા ફોડતા હોય તો એવી રીતે આપડે ફટાકડા ના ફોડવા જોઈએ કારણ કે આપડા હાથમાં ફૂટી જવાથી ઘણા આપડા હાથમાં બળવાનો અને પ્રોબ્લેમ થતો હોય ને પછી આપને ખુબ નુકસાન થતું હોય શરીર માં તો હાથ માં લઈને આપણે કોઈ પણ પ્રકાર ન ફટાકડો ફોડવો ના જોઈએ અને વાલી એ પણ આની કાળજી લેવી જોઈએ
બિલકુલ બિલકુલ તમે જે વાત કરી કે ભાઈ ફટાકડા અત્યારે લોકો છે તે ખુબ જ વધારે ફોડી રહ્યા છે તો લોકો ને એક પ્રકારની સરકારે કઈક એવો પ્રતિબંધ મૂકવો જોઈ કે જેના માધ્યમ ફટાકડા જે તે લોકો છે તે પોલ્યુશન મુક્ત ફટાકડા ફોડી શકે અને સરકારે પણ થોડી ઘણી એ વિષય ઉપર ચર્ચા કરવી જોઈએ કે ભાઈ એવા પણ ફટાકડા બનાવવા જોઈએ કે જે નાથી પ્રદુષણ ના થાય તો એવા ઘણા બધા ફટાકડા માર્ ટ પણ ઉપલબ્ધ છે કે જે લોકોને અત્યારે દેખા દેખી નો સમય છે એટલે તમે જેમ વાત કરી કે ભાઈ અત્યારે લોકો છે તે દેખા દેખી ના સમયમાં અત્યારે કોઈ સામે વાળા વ્યક્તિ ડબલ ધડાકા લાવે છે તો આ ભાઈ છે તે દસ ધડાકા લાવે છે એટલે દેખા દેખીમાં માનવી છે કે પોતાની ભાન ભૂલી જતો હોય છે અને પ્રદૂષણ કરી દેતો હોય છે એટલે પછી અ નુકસાન તો એ વ્યક્તિને જ ભોગવવાનું છે કે જે વ્યક્તિ દસ ધડાકા લાવે છે
હ
જે વ્યક્તિ ખૂબ કાળજીપૂર્વક એ વ્યક્તિને ધ્યાન રાખવું જોઈએ જો આ વસ્તુ ઉપર એ વ્યક્તિ વિચાર નહી કરે તો આવનારા જમાનામાં છે તે વ્યક્તિને ખુબ જ કહી શકાય કે આ કટોકટી નો સામનો કરવો પડશે એટલે આ વસ્તુ ઉપર ખુબ જ જે ઊંડાણ પૂર્વક વિચ વિચાર કરવા જેવો છે દરેક વ્યક્તિ અને ફટાકડા ફોડવા જોઈએ એનો કોઈ વાંધો નથી પરંતુ હવે ફટાકડા જો એ વ્યક્તિ યોગ્ય રીતે એનો ઉપયોગ નહીં કરે તો પછી કવાય છે કે ખુબ જ નુકસાનકારક નીવડશે એટલે ઘણી વાર મેં એવું પણ જોયું છે કે ઘણા બધા જે લોકો છે તે અ ક્યારેક અ ગામડા અથવા તો સિટી માંથી છે તે ફટાકડા છે તે ગામડે જતા હોય ત્યારે બસ માં ફટાકડા લઈ જતા હોય છે તો મારી એ લોકોને ખુબ જ નમ્ર અપીલ છે કે તમે ફટાકડા એ રીતે ના લઈ જાવ કેમ કે બસ માં પછી ક્યારેક તમે ધૂપ્રપાન કરશો અથવા તો કોઈ પણ પ્રકારની દિવાસળી વડે કઈ જગાવશો અથવા તો કોઈ ગાડ તે ગરમ થશે અને જો ત્યાં તીખારો થશે તો એ ફટાકડા સળગી ઉઠશે જેના કારણે દરેક લોકોની મોત પણ થઈ શકે છે અથવા તો દરેક લોકો છે તે હા પોતાની જે દિવાળી કેહેવાય કે બગાડી નાખશે એટલે મારું એવી અપીલ છે કે તમે જે સ્થળે હોવો છો ત્યાંથી જ તમારે ફટાકડા લાવવા જોઈએ અને તમારે સારી એવી જગ્યા ખુલ્લી હોય જગ્યા ત્યાં જ તમારે ફટાકડા ફોડવા જોઈએ. પછી મેં એવું પણ ઘણા લોકો જોયા છે કે જે અ કોઈ વ્યક્તિ સાથે દુશ્મનીમાં હોય છે તો ત્યાં એ પોતાના અ ઘર બાજુ એનો ફટાકડો મૂકીને ચાલ્યા જતા હોય છે જગવી ને એટલે એ વ્યક્ત ક્તિ પછી નાનું છોકરું હોય છે તો એ ફટાકડા નનો અવાજ ના કારણે ડરી જતું હોય છે જેના કારણે એ બાળકને પછી ન્યુમોનિયા થઈ જતો હોય છે અથવા તો તાવ જેવી બીમારી આવી જતી હોય છે તો એના નિરાકરણ માટે છે તે દરેક વ્યક્તિ એ ખુબ જ અત્યારે એ વિષય ઉપર સારી એવો પ્રયાસ કરવો પડશે તો તમે શું કેશો એના વિશે.
સાચી વાત છે સાચી વાત છે અત્યારે બાળકો ઘણા મસ્તી માં અને મસ્ત સ્તીમાં એવા ઘણા હાથમાં ફટાકડા ઘા કરવા એકબીજાની સામે અને એકબીજા ના ઘર પાસે મૂકી જવા કે કોઈ પણ પ્રકારની એવી બધી મસ્તી કરતા હોય છે તો તેના કારણે તે નાના હોય છે એટલે એને કોઈ એવી અ ખબર નથી પડતી કે આ મસ્ત કે પછી મને વધારે ભારે પડે છે. એટલે તે આવી બધા બાળકો બાળકો આવી મસ્તી કરતા હોય છે તો વાલીઓ એ પણ આવી થોડુંક એનું ધ્યાન દે અને એને પણ કંટ્રોલમાં થોડાક રાખવા જોઈએ જેના કારણે આવા કોઈ પણ પ્રકારની એને પછી હાનિ થાય અને એને નુકસાન થાય મોટા થઈને એવું કોઈ પણ પ્રકારનું કામ બાળકો ના કરે તેવું થોડુંક વાલીઓ એ થોડુંક એનું ધ્યાન રાખવું જોઈએ. અને બાળકોને સારી રીતે સાચવીને વ્યવસ્થિત ફટાકડા ફોડે એવી રીતે થોડુંક ધ્યાન એનું રાખવું જોઈએ આપડે. અને અત્યારે બાળકો ઘણા બ અલગ અલગ પ્રકારના ફટાકડામાં પણ પ્રયોગો કરતા હોય છે. કેરોસીન નાખીને તેના ભડકા કરતા હોય ને એવી અલગ અલગ રીતે સોશિયલ મીડિયામાં અત્યારે બાળકો વધારે એવું યુઝ કરે છે. એના લીધે બાળકો નવું નવું સોશિયલ મીડિયા માંથી શીખે છે એના કારણે ફટાકડા માં પણ પછી એવા નવા નવા પ્રયોગો કરતા હોય છે તો એના કઈએ પણ ખુબ નુકસાનકારક છે અત્યારના બાળકો માટે. તો તે પણ આપણે વાલીઓ થોડુંક ધ્યાન રાખવું જોઈએ અને બાળકો સારી રીત તા અને સેફલી એ દિવાળીના તહેવાર. નેમાણી શકે અને ફટાકડા ને બધું ફોડી શકે. તેવું વાલીઓ એ વધારે ધ્યાન રાખવું જોઈ અને નેદિવાળી ખુબ સરસ મજાની જાય તેવું ધ્યાન રાખવું જોઈએ.
બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે ભાઈ અત્યારે. દરેક માતા પિતા એ સાવચેતી પૂર્વક દરેક બાળકો ને દિવાળીના સમયે ખુબજ સારી રીતે એવા નાના નાના ફટાકડા લઈ દેવા જોઈએ કે જેનાથી ઘરમાં એ વ્યક્તિ ફોડી શકે અને જેનાથી કોઈ પ્રકારનું શરીર માં પણ નુકસાન ના થાય અને બારના જે લોકો છે, તો એને પણ નુકસાન ના થાય, એટલે ઘણા લોકો તમે એવા પણ જોયા છે, કે રાતે બાર વાગ્યા પછી પણ ફટાકડા છે તે ફોડતા હોય છે, તો મારી એને નમ મ્રર અપીલ છે, કે સરકારે સખત મનાઈ કરી છે, કે બાર વાગ્યા પછી કોઈ વ્યક્તિ એ ફટાકડા ના ફોડવા જોઈ. કેમકે બાર વાગ્યા પછી દરેક લોકોને સુવાનો અધિકાર છે, એટલે સુવાનો અધિકાર છે, આર્ટિકલ નંબર. કહી શકાય કે ઓગણીસ. પ્રમાણે આર્ટિકલ ઓગણીસ પ્રમાણે દરેક વ્યક્તિને પોતાને સુવાનો સ્વતંત્ર અધિકાર છે. પૂર તીઊંઘ કરવી જરૂરી છે, એટલે દરેક વ્યક્તિ એ બાર વાગ્યા પછી ફટાકડા ના ફોડવા જોએ એ વિષે ખુબ જ કાળજી પૂર્વક ધ્યાન આપવું જોઈએ, એમ તો આજે મળીશું આપણે એક નવા ટોપિક સાથે એક નવી શરૂઆત સાથે તો પાછા ચાલો મળીયે આપડે.
બિલકુલ બિલકુલ.